હમ
હલો
કેમ છ
બસ મજામાં તમે કેમ છો
બસ મજેમાં કેવલ ચલે
બસ હવે તમને એના માટે જ એ ટોપિક વાત કરવા માટે ફોન કર્યો કે આજની જે નવી પેઢી છે નવા યુવાનો એમના સપના અને કાર કીદી શું એના માટે તમારી જોડે વાત કરવા માંગુ છું હું
કારકિર્દી એક એવી વસ્તુ છે કે જે આપણા જીવનનું ખૂબ અગત્યનું વસ્તુ છે કે આપણે સ્કૂલ માંથી કોલેજમાં આવ્યો પ પછી આપણે આપણા જીવનનું મેઈન કેરિયર સ્ટાર્ટ થાય છે કારકિર્દી એ એ આપણા વિષય આપણ એમાં ઇન્ટરેસ્ટ છે એના પર આધાર આધાર રાખે છે
બરોબર હ તમારી કારકિર્દી શું છે
કારકિર્દીમાં તો અત્યારે તો મોસ્ટ ઓફ તો મને સંગીત શિક્ષકની અત્યારે મને નોકરી મળેલી છે પણ કારકિર્દી એવી વસ્તુ છે કે જે તમને કયા વિષય પર તમને ઇન્ટરેસ્ટ છે એના પર તમે કરી શકો બારમાં પછી જો તમારે આર્ટ્સ કરવું હોય તો તમે આર્ટ્સ કરી શકો આર્ટ્સમાં તો તમારે કેરિયર આર્ટ્માં ઘણા બધા ઓપ્શન છે જેમ કે આર્ટ્સમાં તમે ટીચરની જોૉબ કરી શકો પછી ઘણી બધી તમે ગવર્મેન્ટ પરીક્ષા આપી શકો તમે
બરોબર અને તમારા તમે હમણાં બારમું ક્યાંનું પતી ગયું તો તમારા સપના શું છે
બારમાં પટી ગયો પછી મેં બી એ કર્યું બી એ પછી બી એડ કર્યું સપનું તો એ જ છે કે અત્યારે તો સરકારી અત્યારે ઘણી બધી ભરતીઓ આવેલી છે એ સરકારીમાંથી ભરતીઓની પરીક્ષા આપીને મસ્ત સરસ મજાની સરકારી નોકરી મેળવવાનું સપનુંરે
બસ બરોબર અને આજ ના આમ જનરલી જે યુવાન છે બધા એમની કારકિર્દી અને એમના સપના વિશે તમે શું કેહેવા માંગશો
એમની કારકિર્દી અને એમના સપના વિશે એટલું કહેવા માગીશ કે એમના જેવા ઇન્ટરેસ્ટ છે એ એમ એમાં એમને કેરિયર બનાવવું જોઈએ અમુક લોકો નાનપણથી જ વિચારી લે કે મારે હા મારે આ બનવું છે પછી એ લોકો એના તરફ જ જ લોકો પછી દોડતા જાય છે જેમ કે હવે લોકોને સપનું હોય કે ભાઈ મારે મારે મસ્ત તરસ માા સિંગર બનવું છે તો લોકો સિંગિંગ તરફ સંગીત ક્લાસ તરફ લોકો આગળ વધે પછી કચ કો મસ્ત ડાન્સસ ડાન્સ વોડ બનવું હોય તો લોકોને ડાન્સના ક્લાસીસ જોઈન કરીને લોકો ડાન્સ તરફ લોકો આગળ વધ્યા છે
મારો પ્રશ્ન એ છે કે આપણા ભારત દેશનું એવું શ છે કે જે તમને સ્વ સ્વરોજગાર એવું અપાવી શકાતું નથી તે કારણ કે આપ આપને જે જ નોલેજ છે એ બધું શીખ
બું શીખવાતું નથી એમાં તમારા વિશે શ કેવું છે જનરલ નોલેજમાં એવું છે કે ભાઈ સ્કૂલમાં આપણને બધા જ વિષયો ભણવામાં આવે છે જેમ કે વિજ્ઞાન ગણિત પછી સામાજિક વિજ્ઞાન અમુક લોકો એવા હોય છે કેધ જે લોકોને વિજ્ઞાન વિષય નથી ગમતો તેમ છતાં પણણું એમને ભણવું પડે છે જેમ કે વિજ્ઞાન વિષય એમને એમાં જ્યારેક બી એમને ઇન્ટરેસ્ટ આવતો નથી એમને ઇન્ટરેસ્ટ કોઈ કોઈ બીજા વસ્તુમાં હોય આ લોકો બધા વિષય આપણને ભણાવવા માટે આ લોકો આપે છે એટલે મો
પણ મારો પ્રશ્ન એ છે કે આપણા જે ભારત દેશ નું જે શિક્ષણ પદ્ધતિ છે એમાં જે કોલેજ સુધી પતાવી દે તો બી એ પોતાનો ધંધો કરી શકતું નથી તેનું કારણ આપ આપણી શિક્ષણ પદ્ધતિ છે જેમ કે બાળકને શીખવાડવામાં જ નથી આવતું કે ધંધો કેવી રીતે કરવો બહારની દુનિયા શું છે એમ નહી શીખવાડવામાં આવે લાસીનુંું યુદ્ધ ક્યારે તું આ યુદ્ધ ક્યારે તું જલ્યાવાલા બા કાનમાં શું થયું જે ઈતિહાસ ને એ બધું જે નથીત થઈ ગયું એ શીખવાડવામાં આવે છે. જે આગળની જે એમને જરૂરિયાત પડશે જીવનમાં જે વસ્તુની એ શીખવાડવામાં નથી આવતું એટલે આપણા ભારત દેશની શિક્ષણ પદ્ધતિ આમ જોવા જશો નવી ટેકનોલોજી ના આધારે તો તે ખુબ પાછળ છે.
બિલકુલ સો ટકાની વાત કરી કે અત્યારે તો લોકોને ઇતિહાસ વિશેય ભણવામાં આવે એટલી તમે વાત કરીએ લશન યુદ્ધ ને આ બધું યુદ્ધ તે એક્ચ્યુઅલી એટલે એ લોકોને એટલે ભણાવવામાં આવે કે એ લોકોને ઇતિહાસમાં આગળ હું થયેલું એની માહિતી પહેલાં મળે જેમ કે આપણો દેશ જ્યારે આઝાદ થયો આપણે પંદરમી ઓગસ્ટ મનાવીએ કે ભાઈ કે ભાઈ આપણું મનાવીએ પંદરમી ઓગસ્ટ પણ આપણો દેશ આઝાદ કેવી રીતે થયો? એના વિશે પહેલા લોકોને ભણાવવામાં આવે પછી આપણે દેશનું બંધારણ કેવી રીતે ભણાવવામાં આવે જેથી એ લોકો એ એનેએના વિશેની લોકો માહિતી મળે એટલે આપણું ભણાવવામાં આવે છે
પણ આ બધું એમને હવે જીવનમાં કઈ કામ વાનું નથી એમને ધંધો કરવો હશે તો કોઈ પૂછવા નહી આવે કે જલિયા વાલા બાાગમાં શું થયું, પ્લાસીની યુદ્ધમાં શું થયું. તમને મેઈન વસ્તુ જનરલ નોલેજ જોશે, તમારી ગ્રાહક જોડે વાતચીત તમા કેવી રીતે તમે ગ્રાહક જોડે વાત, તમારી પ્રોડક્ટ કેવી શે? બધું કામમાં આવવાનું છે હવે તમને આ બધું ઇતિહાસ જે કામમાં જ નથી આવવાનો એ શા માટે એ કેમ ભનાવામાં આવે છે?
બિલકુલ શો સાથે સાથે લોકોને એ બી નોલેજ આપવું જોઈએ કે તમે આગર તમારે તમે કોઈ દુકાન ખોલો અને દુકાનમાં કોઈ જોબ તમને ગ્રાહક આવે તો ગ્રાહકને તમે કઈ રીતે તમારે વસ્તુઓ બતાવવાની, ક રીતે વાત કરવાની એના વિશેે બી તમે સ્કૂલમાં નોલેજ આપવું જોઈએ. શિક માં એ વાતો મેં બિલકુલ સાચી કરી.
હા એટલે આજ કારણથી આપણું ભારત દેશ ખુબ પાછળ પડે છે તેનું મુખ્ય કારણ તો આપડી શિક્ષણ પદ્ધિ કેમ કે જયારે બાળ બાળકનું ઘરતર થાય છે ત્યારે તમને શું શીખવાડો શો અને કેવી રીતે શીખવાડો શો તે ખુબ મહત્વનું છે. હવે આપણા તમે નોર્મલી ભારત દેશમાં જોશો ને તો સ્પોર્ટ્સ કલ્ચર ખૂબ ઓછું જોવા મલે હે કારણ કે આપણા સ્કૂલોમાં બાળકોને સ્પોર્ટ્સમાં આગળ વધવા દેવા ન કારણ કે બધાને સ્કૂલમાં એવું જ કેશે ભણો અને નો ભણો, કોલેજ કરો, નોકરી કરોને, આખી જિંદગી પૂરી તમે બાર ના દેશમાં જોજો કે કેટલા સ્પોર્ટ્સમાં એના બાળકો કેટલા આગળ હોય છે અને ગોલ્ડ મેડલો લાવે છે. આપણા દેશમાં સૌથી ઓછા ગોલ્ડ મેડલ પ્રાપ્ત થાય શે તેનું મુ
બાર ના દેશમાં તમે જુઓ કે બહારના દેશમાં કેવું છે કે ભાઈ એ લોકોને નાની ઉંમરથી બિઝનેસ વિશે શીખવામાં આવે છે કે તમે આગળ તમે બિઝનેસ તમે જાતે બી ખોલી શકો તમે તમે જો જુઓ કે બારના દેશમાં નાના છોકરાઓ બી આજકાલ તો દુકાન પર બેસે એ લોકો એ લોકો બી નાનો નાનો બિઝનેસ કરે છે. બહારના દેશમાં બી
હાય. એટલે આ જ ડિફરન્સ છે એના લીધે આપણો ભારત દેશ ખૂબ પાછળ પડે છે કારણ કે ત્યાં બધાના યુવાનો ત્યાં બધાની શિક્ષણ પદ્ધતિ જોશો તો તમને અમુક દેશ છે ઈઝરાયલ ને બધી કરીને એ બધા દેશમાં કેવું છે કે ફરજિયાત તમને સૈનિકમાં જવું જ પડે આર્મી ની ટ્રેનિંગ લેવી પડે એટલે એવી ટ્રેનિંગ આપે કે જે તમને કોઈ યુદ્ધ કે એમાં ખતરો હોય તો એનાથી તમે ઈઝીલી બચી શકો અને ત્યાંના જેટલા બી રહેવાસી છે બધા આર્મી છે.
છે. એટલે આપીએ આપણે અને આગળ જો ત તમારું સપનું શું છે? તમે તમે આગળ બારમાં પ
મારું મેઈન તો મોટું સપનું છે કે મારે બિઝનેસ ખોલવો છે મોટો અને બિઝનેસ માં આગળ વધવું છે કારણ કે નોકરીમાં તમે છે ને બીએમડબલ્યુ મસી બીજ નહી ખરીદી શકો ભલે તમે આગી આખી જિંદગી નોકરી કરો
ધંધો એવી વસ્તુ છે કે ધામાં તમે પાચ મસીડીસ ઉભી કરી શકો સલાહ એવી છે કે જો તમારું ગ્રેજ્યુએશન પતે ગ્રેજ્યુએશન પતે એટલે તમે ગ્રેજ્યુએશનની સાથે તમે સરકારી પરરી્ંદ તમે તૈયારી કરો તો ભલે તમે બિઝનેસ તો એક તમારી વસ્તુ છે પણ તમે જો સરકારી નોકરી તો બ તમે આગળ વધશો એમાં બી ઘણી બધી પોસ્ટ આવે છે જેમકે ક્લાસ વન ટુ અધિકારી કલેક્ટર પછી મામલતદાર તમે જેવી નોકરી મેળવો તો તમને આગળ જતાં બી તમને ખૂબ સારસ મજાનું તમને એમ કહેવાય કે ભ સરકારી નોકરી સારામાં સારી ભલે થોડી તકલીફ પડે કાર તમનેારામાંરી તમને મળી હ બા સરકાર નોકરીમાં કેવું છેણું પડેમડી જાય
ચાન્સ ખૂબ ઓછા અને એના પછી ઇરવ્યુ ઇન્ટરવ્યુમાં પાસ થઈને જોબ લાગે આ બધી મહેનત કરો આપણે ધંધામાં એટલી મહેનત કરો કે પાંચ વર્ષ જે આપણે આ ભણમાં બગડીએ પાંચ વર્ષ ધંધામાં આપી દઈશું તો પછી આખી જિંદગી છેઠ
અમુક ભરતી એવી હોય છે કે જે ઇન્ટરવ્યુ નથી હોતો એમાં તમે ખાલી મસ્ત પરીક્ષા આપી દો મહેનત કરીને તમે આરામથી તમે પાસ થઈ શકો છો અને પછી તમે જો જે ગમે જ્યારે ભરતી પડે ત્યારે તમે નોકરીએ તમે લાગી શકો છો એ ઇન્ટરવ્યુ ખાલી અમુક નોકરી
નોરીમાં તમે નોકરીમાં તમે ધંધા જેવું નહી કમાઈ શકો કોમા કેમથી એમાં ફિક્સ સેલરી હશે એથી બધારે તમે વીકલી
વિચારવાના બી નથી કે વધવાનાી નથી સો ટકામે સો ટકાની વાત સે હોય એટલું બધું ભણીને મે કરીને તો બી તમે કઈ કરી શકો ધંધામાં તો તમારે જે તમે સેટ
એટલે તમારે જે ટાઈમ રજા લેવી હોય તમારે જે કરવું હોય ધંધામાં એ કરી શકો આમાં તો આપડે કોઈને નો
સો ટકાની વાત કરી કે નોકરી કરતા ધંધો બી આપણો પોતાનો આપણો ધંધો હોય તો આપણે સારું કરી શકીએ અને બીજું કે આપણે લોકોને એટલે જ તો સ્કૂલમાં એક ધોરણ દસ અને બારમાં પછી આગળ શું કરવું જોઈએ એના માટે તમને કેરિયર વિશે તમને ગાઈડન્સ આપવામાં આવે છે તમારે જે કરોડ તમે કરી શકો
બરોબર અને બાકી તો મને આ યુવાનોની કારકિર્દી અને સપતી તમારી જોડે વાત કરવામાં ખુબ આનંદ આવ્યો
બિલકુલમ અમને બી ખૂબ નવી બધી વસ્તુ જાણવા મળલી તમે ખાસ એ વાત કરી કે સ્કૂલમાં નોકરી ધંધા વિશે તમારે જ્ઞાન આપવું જોઈએ ઇતિહાસનું નોલેજ તો આપવું જ જોઈએ પણ સાથે સાથે તમને નોક તે ના ધંધા વિશેય પણ નલેજ આપ જો આ વિષશે પણ તમે બહુ સરસ મજાની તમે વાત
આપણા ભારત દેશમાં એવું શે તેને આપવું જોઈએ કે જે બાળકોને આગળડ
આગળ દૂર જઈને કામ આવે તેમને સ્વ રજગાર આપી શકે અને તેમને આગળ કરવું હોય તો કરી શ ચોક્કસ આપડે ચોક્કસથી આ વાત પર આપણે ભાર મૂકીશું અને સરકારને આપણે વિનંતી કરીશું કે એવા વિષયો બી શિક્ષણમાં લાવે કે જેથી સ્વરોજગાર વિશેની લોકોને માહિતી આપી શકે આ ટોપિક પર તમારે જ્યારે વાત કરવાની ખૂબ મજા આવી ધન્યવાદ તમારો ખુબ ખુબ આભાર
ચાલ
શું કો પાાઈી